અ.
હા, અવાજ આવે છે મારો.
હા, આવું છું.
ઓકે, તો હુ. શું વાત કરતા હતા આપણે લાસ્ટમાં?
મસ્તમાં, ભૂલી ગઈ.
તમે ગયા તા, અરે રામ, એવુ કંઈ કહેતાં તા, હ હ હ.
અરે રામ દયા ભાભી વાલા સીન.
બરાબર.
હમ, તમે રિજેક્ટ કરવા હો મારા ટાસ્ક. હંન્ડ્રેડ પરસેનન્ટ.
કેમ?
તમે રિજેક્ટ કરવા ઓ મારા ટાસ્ક હંડ્રેડ પરસેન્ટ.
શું કામ શું કામ રિજેક્ટ કરાવીશ?
હમ.
કયું કયું મે રિજેક્ટ કયું કરાવા ઉભા, મેં ક્યા? હો તો મે ગુજરાતી પણ આપ નહીં સમજ રહે, ઈસલિયે મ મને ભૂલમાં બોલાઈ જાય છે.
મેં સબ સમજ રહી હું.
ઓ, ઓ. બડિયા એ ફીર અરે, સારું છે તો પછી.
મને બોલાય જ જાય છે, હિન્દી ના છૂટકી કંઈ ક બરાબર છે, પણ ન થાય, નહી જ થાય, મને ખબર છે ત્યાં સુધી બધે બધા આપણા ધૂવ જ થશે.
અચ્છા, અહીંયા.
હમ, મારું નામ જોવું એટલે અપરુ કરી દેને એ લોકો, હ હ હ.
હમ, અને તમે ગુજરાતમાં ક્યાંથી છો?
ભાવનગરથી.
ભાવનગરથી એમ.
હમ.
અચ્છા તમારે ઉધર ભાવ જ્યાદા આવે છે, અહીં.
કેમ, ભાવ જાદા આવે છે નામ ઉપરથી એવું કે શો તમે?
હ હ હ.
ભાવનગર મીન લાગણી, લાગણી કે? ને ભાઉ, ભાઉ પોતે ભાવ ભાવુક હોય બધા લોકો.
હમ.
અમારું જે જિલ્લો છે ને, એ જિલ્લામાં આમ કે લોકશાહી માં જે સૌથી પહેલા જિલ્લો દીધો હતો ને, રાજા. અમારો જિલ્લો હતો, ભાવનગર.
હમ્મ.
જ્યારે બધા એકત્રીકરણ કર્યા હતા ને સમયે.
તમારી સવારથી બીજા કોની સાથે વાત થઈ
મિત્રો જોડે વાતચીત થઈ છે.
અચ્છા અચ્છા
ચાર પાંચ કોલ મે એની ભેગા કરીયા છે
તો તમારા કોલ કિતના કમ્પ્લીટ હોયા છે
જદા અજી જે નવો જ નંબર છે એટલે આમાં જે મારે બે ત્રણ જ કોલ કમ્પ્લીટ થયા છે.
અચ્છા અચ્છા અચ્છા બરાબર
એવું છે અત્યારે તો તમે કેમ છે બીજું ટોપિક ઉપર કઈક વાતચીત કરીએ આપડે
ટોપિક દો તમે મને
હા તો ટોપિક દઉં તમને કે આપણે ઇલેક્ટ્રિક કાર તમને પેલા ગાડી ચલાવતા આવડે છે ફોર વ્હીલર, ટુ વ્હીલર કઈ
હા હા
શું ચલાવતા આવડે.
ટુ વ્હીલર
ટુ વલર એટલે પછી મસ્તી કરું છું સિરિયસ ન લેતા. ઓકે મસ્તી કરું છું મજાક કરાવું સિરિયસ મત લેના
ના ના ના સિરિયસ નથી લેવું.
તો તમને ટુ વ્હીલર આવડે છે ને
હા
તો તમે ઉડતા હોય છે ને પાપા ની પરી
બરોબર
એમ બહુ એમ વધી ગયું છેમ પાપાની પરિ એટલે એમ ઉડે સ્કૂટર લઈને ડાયરેક્ટ
હમ્મ બટ મારા પાપા નથી
પણ એમ એ રીતે નઈ વાત જસ્ટ એમ કે ને કે
ના ના મારા પપ્પા નથી બચપનમાં એક્સપાયર હો ગયા.
રીઝન કઈ ન કારણ શું ક એમ ક બીમાર હતા કઈ રીતે
ના ના ના પર્સનલ જ્યાદા પર્સનલ હોય છે.
કાઈ કં કઈ વાંધો નહીં આપણે કાઈ જ શેર કરવાની જરુરિયાત નથી
હમ્મમ
પર્સનલત એની ત આપણને ના પણ શેર કરવાની એ બીજો ટોપિક લે કે આપણે પેટ્રોલ ગાડી ચલાવી જોઈએ અને આ પેટ્રોલ વાડી ગાડી નીચ ચલાવવી જોઈએ
તમને બતા દું છું તમને બતાવું છું હું
શું
મારા મમ્મી પાપાનું છૂટા છેડા ગય થઈ ગયા છે પાપા દુજો લગ્ન કરી દયા. તો અમારે માટે તો મરી ગયા છે ને
સોરી સોરી પણ મને બધું પૂછવાનું જ નતું એમ
ના ના ના તમારી કઈ ગલતી નથી.
બરાબર છે
મને તો કઈ ખબર નથી પડે.
હમ્મ કાઈ જ નઈ, આપડે ટોપિક ચેન્જ કર નાખીએ એટલે વાંધો નઈ ખોટું યાર, તમારે સિરિયસ ઇમોશન ઉપર જાય
હા, બરોબર
તો શું લાગે છે તમને, પેટ્રોલ વાળી ગાડીની સારું પેટ્રોલ ડીઝલ વાળી કે ઇલેક્ટ્રોનિક કાર?
ના, ના, ઇલેક્ટ્રોનિક તો મારા મગજરા ઉપર જાવે છે.
કેમ?
ઇલેક્ટ્રોનિકમાં બાર બાર ચાર્જ કરના પડતા હૈ ઉસકો
તો તો પેટ્રોલ વાળી ગાડીમાં પેટ્રોલ નાખવું પડે ને વારે વારે
પેટ્રોલથી હૈ બટ સો કિલોમીટર આરામ સે ખેંચ તેથી એવો
ઓ તો અમાયે રેન્જ તો આવે જ છે ને આપણને સો બસો કે અઢીસો કિલોમીટર સુધીની રેન્જ આવે ઈલેકટ્રિકલમા અને બેનિફિટ કેટલા બધા છે આપણને
બેનિફિટ?
હા, કેટલા બધા બેનિફિટ છે એમાં?
બેનિફિટ મતલબ?
અને
તમે શું સમજાના ચાઓ છો?
ફાયદાઓ ઘણા બધા છે ઇલેક્ટ્રોનિકલના.
હા, ઈલેક ફાયદાઓ બદ‌ બઉ છે બટ સો કિલોમીટર નથી ચાલતી
ના, એવું ન હોય જો અમારેં એ બને છે ને, ઓલા છે એથર છે. એ બધાની રેન્જ સારી જ આવે છે ટુ ફિફટી કિલોમીટર આવે છે.
હા, હા,
એક ચાર્જિંગમાં પેટ્રોલ વાળી ગાડી એક તો તમને, હ, એક પેટ્રોલ વાળી તમે ગાડી પરચેસ કરો તો તમને એનું એ સો રૂપિયામા એક લીટર આવે એટલે સાઈઠ કિલોમીટર ચાલે, સાહીઠ કે પચાસ કિલોમીટર આસપાસ અને ઓલી તમને એક રૂપિયામાં એક કિલોમીટર ચલાવે
હા,
ઇલેક્ટ્રોનિક એવી કરે તો ફાયદો વધારે એમાં થયો ને આપણછે
હમ, તમે ફોલવીયર આવે છે?
હા, બંને ફોર વ્હીલર, ટુ વ્હીલર
અહ, તમે વ્યાર તો હસો કે એમાં ભાગ લવાની પાસે પડી ગીયુ
શું?
હા, તમે વિચારતા હશો કે કેવા પાગલથી પાલો પડી ગયો.
એવું શું કામ વિચારે, એવું ખોટું વિચારે નઈ તમારું ઓવરથિંક તમે લાગો છો થોડાક
ઓવરથિંક અરે બાપરેે
હા, તો એવું જ હુ એવો
તમે બરોબર પકડ્યા, તમે બરોબર પકડ્યા છે હ
બરાબર છે ને, હ
હ, તમને ક્યાન ગેસ કેવ છો તમે બધ તવ છો મને
શુ?
તમે કયાન ગેસ કીઓ છો મતલબ કી તમને અનુમાન કીયા લગાયો છો
અનુમાન સાચો લગાવેલો છે.
હા અનુમાન ક્યાં લગાયો છો તમને તે બહુ મતલબ કે હું ઓવર થિંકર છું.
હમ અને મને એવું લાગે છે કેમ કે તમે મને એવું કીધું મારા તરફથી એવું લાગે કે હું કદાચ તમને એવું લાગે છે કે પાગલ સાથે ઓલો પાલો પડી ગયો એમ હું એવું વિચારતો જ ને તમે એવું વિચારો છો મારી સાઈડથી
હમ બરોબર બડા કાઈ છે.
શું?
સબ યેહી બોલતે હે. બધા આજી કેછે હે. આ છોરી આ છોકરી ઓવરથિંકર છે વધુ વધુ સોચ ચે છે.
તો તમે વિચારતા હઈશો એટલે તો જ બધા કે ને બાકી તો
હમ
પન એક તમને એક સલાહ સજેશન દઉં. તો ઈ સારી વાત નથી ઓવર થિંકર. કે એક સમયે તમે ડિપ્રેશનના સ્ટેજ સુધી લઈ જઈ શકે છે.
રહી ગઈ છે નહીં રહે ચુકી હું.
રહે ચુકી હું. ક્યા બાત હૈ. તો ફિર અબ ક્યા હૈ અબ? કોનસી વાલી સ્ટેજમે અ કયા સ્ટેજમાં છો અ તમે?
અમે બરોબર અમે નો ડીપ
બરોબર. તો ઈ રીઝન તમે કહી શકશો પબ્લિકમાં કે
સસુરાલ રો સસુરાલ રો
લે કેમ? તમે શેર કરી શકતા હોય તો જ તે આપણેે. આપ શેર કર સકતે હે તોહી. બાકી કોઈ પ્રોબ્લમ નઈ હે શેયર કરને કી જરૂરિયાત નહીં હે.
અહીંયા?
હમ રીઝન કઈ તમારે હા બોલીયે બોલીયે. અને તમારે કંઈ રીઝન શેર કરવાનું એવું લાગતું હોય તો તમને નથી પ્રાઇવેટ છે રીઝન તો તમારે નો શેર કરવું હોય તો પણ એમાં કંઈ પ્રોબ્લમ નથી એમ પાછા તો બીજા ટોપિક ઉપર આપણે જાઇએ જાશું.
અચ્છા યા?
હમ
હમ બરોબર મેં એક વરસ ડિપ્રેશનની દવા ખાવી છે.
ઓહો! હહ
હમ અહીંયા
સાસરિયા વાદા બહુ જૂના જમાની વિચાર ધરાવે છે.
સમજી ગયો. મર્યાદા જો કેહતે હેના વો વો સમય
ઓલ્ડ ઓલ્ડ સોચ
ઓલ્ડ સોચ નહી વો તો પુરાને અ જૂના લોકો હોય એટલે થોડું ઘણું તો તમને ઈસ્યુ રહેેશે. તો હવે હવે નથી?
હહ?
હવે નથી એવી સોચ ઈ લોકોની કે ચેન્જ થઈ ગઈ કે તમે સુધરી ગયા?
ના ના ના. મેં બિગડ ગી. અમે બિગડ ગી.
તોભી આપ સાથે. સાથે જ રહ્યો છો કે અલગ અલગ રહ્યો છો? સસુરાલ વાળાની સાથે કે અલગ અલગ?
ના ના અલગ અલગ.
બરાબર છે. તો એક બીજો ટોપિક આપણે લઈએ કે
હ હું આજ ના જમાવી છું
હમ
હલો
હા બોલો બોલો શું કયો છો આજના
હ
આશ્ર્યવાદા બહુ જૂના જમાની વિચારી છે ધરાવે છે ઓર હું આજના જવાની છું
બરાબર છે નહી પણ આપડે જે જનરેશન છે એ તો આપ લેટેસ્ટ જે અત્યારે ચાલતું હોય એ વિચારીએે ને આપણે
હમ બરોબર પેલા વિચારતી હતી હવે નથી વિચારતી
બરાબર છે
હમ બરોબર ને
હમ બરાબર છે તો પછી એક આપડ ટોપિક લઈએ બીજો કે જોઈન્ટ ફેમિલી કેહેવાય ઈ સારો કે વિભક્ત કે અલગ અલગ જે કેહેવાય એ કુટુંબ સારું શું રીઝન શું
હમ રીઝન
હમ
હું પરેશાન થતી હતી
એ તમને કયું સારું લાગે છે બેનિફિટ કવાય તમારે આપ તમારે પોતાની ચર્ચા નો કરીએ તો પણ ચાલે મને આપણને એવું નથી મને તમારી વાતમાં ઇન્ટરેસ્ટ છે કે એવું નથી આપડે જસ્ટ ટોપિક છે એ પ્રમાણેમ
હમ હમ હમ હમ પૂછો પૂછો વાપસ રિપીટ
એટલે વિભક્ત કુટુંબ કેવાય અલગ અલગ જે કેવાય જોઈન્ટ ફેમિલી નથી એમ ડિવાઈડ થઈ ગયેલું છે અને જોઈન્ટ ફેમિ છે
હા પેલા પેલા પેલા જોઈન્ટ ફેમિલી બટ આ અલગ અલગ જોકે મારો નથી બેનિફિટ સમાં બેનિફિટ નમાં
સેમાં ફાયદો સેમાં છે તમારો તમને શું લાગે છે શેમાં છે કયા કુટુંબમાં છે કોનસે વાલે કુટુંબમાં આપકો બેનિફિટ ફાયદા દેખ રા હૈ કમ્બાઈન જોઈન્ટ ફેમિીમાં યાર
ના ના ના જોઈન્ટ ફેમિલી જોઈન્ટ ફેમિલી મને અસ્પતાલ પોહછા નકી બટ અલગ હોને કે બા દવાયા છોટી ના ક
બરાબર છે
હમ
બંનેને અલગ અલગ ફાયદા અનેને ગેરફાયદા કેવાય ને એડન્ટજિસડવાન્ટેજ છે
કુકી તમને બતાવ ના